હ હું કરે સો.
બ જો હુવાની તૈયારી.
તે અ કેમ આજ મોડું થઈ ગયું.
હ આજે બાર ગ્યા તા.
હા.
બગદાણાને એમ બધા ગ્યા તા આવ્યા મોડા.
હા.
મોડું થઈ ગયું બધું આવ્યા તો જમીને આવ્યા તા.
હા.
પણ મોડું થઈ ગયું.
જે.
એ હોવાની તૈયારી પાસુ વેલું જાગવાનું.
હા કાલે જવાનું સે.
હા જવાનુ
એ હારું અમે જો હુંવાન ત્યારી જ કરીએશે. પણ ગડીક મેકી વાત કરી લઉ હું થાય છે હું કરે છે તે કીધું તું ને અમે બગદાણા જાવાના
હા બસ હ જે આવ્યા જો કેટલા વાગે આવ્યા અગિયાર વાગે આવ્યા.
હા.
અને આવ્યાને હવે હોવાની તૈયારી કરી છે પથારી કપડાં બપડા બદલાઇવા. ને હવે હોવાની તૈયારી.
ઠીક તે મેં કીધું કે જોઈ લઉં. પુસી લવ હુ થિયું થાકી ગ્યા સ કેવા થાક થાકી ગ્યાસો.
તે બહુ પાસા મંદિરે ગ્યા. મેલડી માઁ ને મંદિરે. પછી પાસા આવ્યા. ખાલીને બેગ કિલોમીટર અંદર જવાનું હાલવાનું પછી પાછું હાલીને આવવાનું પાછા બગદાણા ગયા બગદાણાથી પાસા આવ્યા એટલે વધારે હાથ તો બહુ થાકી ગયા સી હા, તો ઉતા હુવાની તૈયારી કરતા હતા ને ફોન આવ્યો પછી હવાર માં પાસું વેલું જાવાનું હોય એટલે વેલા જાગવાનું હોય
હા, હા.
હ
અમારે જાવાનું જ છે હો
ક્યાં જવાનું
અમારે વિચાર કરવી છે, જો ભ. બાણા નિયમ તો આવવાનું છે વે કિશન માં બધા ને લઈને પણ અરદુઆર નો અરદુઆર નો વિચાર છે વેકેશન તો છ તારીખે ના ઠો છોકરાને પેપર ચાર પાંચ. તોરણવાળાને
હજુ છ તારીખને આવે ને સાત, આઠ દિવસની વાર હજી ત્યાં તો વેકેશન પડે એટલે અમને પંદર, વીસ દી નીકળી જ જાય
હા, પણ અડધું વાર તો જ એપ્રિલ મહિનામ જવાનું છે
ઓ હજુ તો વાર
હા ટિકિટ, ટિકિટ અ ટિકિટ તેર હજાર
હા, હા, એક જણ ના તેર હજાર
એક જણ ના તેર હજાર બે ના છવ્વીસ હજાર પણ હજી તો અમે વિચારીશે પણ હ દર્શનભાઈ ના છોકરાનું વેકેશન પડે
હા, હા, હા
પછી જવાનું સેવો વિચારશે
કઈ નહી જઈ આવવાનું વેકેશન પડે
હા, એમ પણ બધા આરે જો ફેમિલી આવે ને
લાંબુ વેકેશન તો અત્યારે ઉનાળામાં જ હોય એટલે અત્યારે ઉનાળામાં જ બધે તમે પંદર દિવસ, વીસ દિવસ એમ જઈ શકો
હા, એમ અત્યારે દોઢ મહિનાનું પડશે
હા, એમ તો કહ છું લાંબુ વેકેશન અત્યારે જ પડે
હા, અઈમ
પછી તમે ન ક્યાંય જઈ હકો એમ ના દિવાળી ઉપર વેકેશન હોય એમાં તમે ક્યાંય જઈ ન હકો એમ
નહી એમાં તો એકવીસ દિવસ નું જ આવે
ના એ એ એમાં તો, હ, ના, ના જેધું ખેત છે આમનામ. કસરત કરું આમનેમ વેલા જાગવું પછી આમનેમ કસરત કરવી. ઘડી હાથ આમથીનામ કરવી આજ દુખે. ડોકામ થીનામ દુઃખ એટલે બધું અવાર માં થોડુંક કસરત કર પછી માલતા ચાલતા કરવી હાથ હાથા આમ થી આમ થી ના આ ત હલાઈ વાર આવી ગય. દુખવા મળે. બો કામમાં આવે પછી બહુ કામમાં ભી આવે એટલે પાછું દુખે.
હા એટલે દુખવા જ મળે કપડા
હા કપડા ધોવામાં વાસ પછી વજન વાળી વસ્તુ ઉપાડવામાં એવું આવે તો પછી પાછું દુખવા મળે.
પણ એમ કર એટલી બધી ન ઉંચકા હોય વજન વાળી એઈ બછ આપડે જોવાનું છે.
આખું આવે ને તો પાછું થોડુંક કામ મૂકી દે પછી પાછા બીજેદી કરીયે.
હા તો એમ જ હોય ને થોડું થોડું કર અમે જો ત્રણ કપડા જાા -જાાં હોય ને તો ત્રણ ચાર દિના થોડા- થોડા એમ તો હોય ને
અ ત કાલ તો આજ તો આમના આખો દિવસ આમના મ હવાર માં બધું રાંધી ને ખાધું ને પીધું ને પછી બપોર પછી બગદાણ આ ગયા પછી ના્યાથી પરસાદી લઈને આવ્યા ને અત્યારે હવે હુવાની તૈયારી ને વહેલા કેટલા વાગે જગ્યા કઈને કીરની.
આ આમન મત નહી.
હા.
હમે એમ જ થાય આપડ પીર માં અમે તો એમ થાય પીર માં મળવા જાય ને કક દસ વાગ્યા સુધી હોઈ રહી તો અમારો થાક ઉતરી જાય.
હ એમ તો અહિયા ન કોઈ જગાડે કઈ. અહીયા તો દસ વાગે જાગો તો હોય નકોય કઈ કે. આપડે ભલે મો છે મોજે દરિયા
હા તો ટેન્શન નહી.
હ. એમ તો પી તો કામ મારે રસ સોડ આવે ને તો જ હું જાઉ. વેલા જાગું નગર પછી તો ઘરે હોય એટલે મારે એટલું બધું વેલ્યું ન જાગવાનું. પછી તો ઊંઘ ઉડે. એ પ્રમાણે. દવાનય.
હા પણ તમારે નાસ્તો મોડો હોય ને અમારે તો એ સાડા સાત થાય ને નાસ્તો પતી જાય.
નહી નહી. અમારે કેમ તો કંઈ. નાસ્તાનું નક્કી નહી જારે જાગવી ત્યારે નાસ્તો કરવી. ને વેલા વેલા જવાનું હોય. તો વેલા કરી લઈએ આવું.
હા.
હા.
અમર નાસ્તામાં પા કાય. ચેવડો ને એવું બધું ન હોય. અમારે તો રોટલા રોટલી. એનેવું બધું ના.
ના ના ચેવડા મને ન. પેટ ભરાઈ ક્યારેક આપડે ખાઈ બરોબર છે દરરોજ તો પછી તળેલું ને એવું ના ફાવે.
નારી ના અને હવા. ચા દૂધ ને એવું બધું અરે બે ત્રણ દિવસ ફરવાઈ ગયા. તે ચાદુ ન મળ્યું. કઈ મજા જ ન આવી માથું દુખે દુખે તે વાત પૂસોમાં ચા દુધ પી ને ત્યારે શાંતિ થાય ઘરે આવ્યા. મસ્તી નું ચા દુધ. આદુ વાળું બનાવ્યું અને પીધું ને ત્યારે એવી મજા. મજા આવી ગઈ ને.
હા એ તો એમ જ થાય એ તો તમે ઘરનું ખાવ ગમે એ તમે હોટલમાં ખાવ કે મંદિરમાં ધામમાં ખાવ તમે ઘરે આવીને ખાવ ને તોજ તમને. શાંતિ થાય ભલે શાક રોટલા ખાાવ.
હા એ.
હમ પણ તો જ શાંતિ થાય ન કર નો થાય.
તો અમે એમ જ કરવી ગમે ત્યા જાય ને. ભલે જમવા જાય ગમે ના જાય ઘરે છેેવટે થોડું ઘણું તો ખાતા. આવીને ખાઈ લઈ કે થોડું ખાતા જાય.
હ હા ના ના અમે તો આજે ગયા પ્રસાદી લઈને આવ્યા પણ અત્યારે તો ભૂનો. પણ તોય આપણે ઘરનું ખાઈ બનાવીને ભલે શાક રોટલા ખાય ત્યારે શાંતિ દેખાય.
હા
હોટલમાં ખાય, ધામમાં ખાય ભલે.
હા એમ હોટલ માં ઈ ખાવ તો ન્યા નકરુ તીખું ને તળૅલુ એમાં ગરમી ની અ એસીડિટી થાય એની બીક લાગે આપણ ને
તીખૂં અને તળેલુ ખવાય જ નહીં. કેમ કે એ કર ઘરે બેહી ઘરે બેઠા હોય એટલે બેઠા બેઠા બધો ઘરે હોય એટલે જાગવાનો ટાઈમ એ બગડી જાય.
હા
ખાવાનો ટાઈમ બદલી જાય થોડુંક વેલા મોડું થાય. હલે એ તે તડકાનું તો હજમ જ ન થાય ખાવાનું જ હજમ નથ થતું. પાણી નકરૂ પી પી થાય.
અમે તો ઉનાળા માં શુ કરયે ખબર વરિયાળી દળી નાખીએ.
હા હા વરિયાળીનું ખાંડ સરબત ઈ હારું ઓ પાસુ ઠંડુ.
હા એમ. બે ત્રણ ગલાસ પીઈ લયે એટલે શાંતિ
વરિયાળી નું શરબત તો બો ઠંડુ
હા એમ
વરિયાળી નું સે લીંબુ નું હો દે લીંબુ શરબત થ દેતો લીંબુ ખાટુ હો દેતો ઈ ભારી અત્યારે તડકો લાગે નહિ એમ ઉનાળા માં
મને વરિયાળી નું શરબત ભાવે
મને લીંબુ નું ન હદે વરિયાળી નું ભાવે કેમ કે લીંબુમાં એમ થાય ભલે તડકો હોય પણ પગ દુખવાની બીક લાગે ને. સોજા ચડી જવાની એ એટલે ન પીવું ગમે વરિયાળી નું ભાવે. વરિયાળી દળીને રાખવાની એટલે વરિયાળીનું બનાવવાનું.
અમે દર ઉનાળામાં પાંનસો કિલો એવી રીતે દળી નાખયે.
હા હા હા. હા એ તો પછી કોક મહેમાન હેમાન આવે તોય વાંધો. તો ન આવે.
પણ અત્યારે મેમાનને અમારે ચા નહિ પાવાની વરિયાળી
અત્યારે ઉનાળા માં ઉનાળા માં કોઈ ચા ન પીવે. એ તો ઉપપસ્થિત. તમે ઉનાળા માં સરબત કરીને વરિયાળી દળીને રાખો કે નહી. એટલે ઓલી મોરસ હોય એ ઓગાળીને સરબત આપો એટલે હાલે.
હાલે પણ અમારે એમ જ કરો અમે એમ જ. કરવી.
અત્યારે કોઈ ચા નહિ ઉનાળામાં આવી ગરમી માં
ચા કોણ પીવે? કોઈક ઉંમર માં હોય.
હા ને તે ટાઢાપોર નું હોવા. અ હોઈ. પછી હાવ હાંજ હોય. છ વાગ્યા હોય પાંચ વાગ્યા તો હવે તડકાનું કોઈક આવું હોય તો પછી આપડે કઈ થોડુંક ચા પવાય એમ.
નઈ હવે તો ચા ની પરથા બંધ હતી આ કોઈક ઉમરલાયક આવ્યું હોય ને તો આપને એમ થાય એને ચા ની આદત હોય. તો આપડે એને ચા કરી દે. પડે કોઈક ઉમર લયક આવું હોય.
હા હા.
એમ આ પછી કોકને આદત હોય મારી જેમ મારે ચાર વાગ્યા ની આદત છે.
હા એમ તો વળી આપડે પાવું પડે.
ભગવાનને દીવા કરવું પછી ચા પીવું ને ખાંજે ચાર વાગે પીું.
હહ અમે તો ઉનાળા મને છે ને શિયાળામાં ચા ભાવે. અત્યારે ઉનાળામાં ન. પણ ઉનાળામાં તો ખાલી એક આપડો ટાઈમ સાચવી લે. એકખબરમાં. જાગીને અને સાંજે પાંચ વાગે હાડા ચારે પાંચે. બસ પસી એમ નહીં તો. પીવી એમ કેમ થ ગરમી ની હવે ચા ન ભાવે.
હવે ન ભાવે.
હ ન દુઆરીી પાવે. નો મસાલા વાળી ભાવે એટલે આપણે ખાલી એક આપડો કેમ કે ચાાન્યા એવા હોય એટલે માથું દુખે ચાર પાંચ વાગ્યે ન પીવું હોય એટલે.
હા.
ને ખા એક થોડુંક પી લઈને અડથી રખાય બી તોય હાલે.
હા લે.
ને હમ્મ.
કેવું સે?
અડતી રખેવી ચા પી લઈ?
હા તોય હાલે. એટલે આપડે આદત તોઈ નટે થોડી ઘણી પી લઈ.
હા એટે બહું ની સખત નહીં આપ